હલો હલો હા બસ મજામાં તમે કેમ છો
મારો અવાજ આવે છે
થોડું મોટે થી બોલશો અવાજ નથી આવતો
એવું
હલો
બે મિનીટ, બે મિનીટ, હલો હલો
હલો
હવે આવે છે
હા, પણ બઉ ધીમો ધીમો અવાજ આવે છે
મે બ્લુટૂથ કાઢ નાખું પછી
હમ, બાકી શું ચાલે છે જમી લીધું
હલો
હા, બોલો હવે
હા, એટલી વારું કે કોઈ હોતું હોય કે ત્રણ વાગેલગી ખાવાનું, એમ
અચ્છા
હમ તમારે કઈ લીધું
હા હમ
સારું છે એમ હો તમારે ત હવે ક્લાયમેટ કેવો છે
શું ક
તમારે તો હવેવું છે મોસમ
હ તડકો છે વરસાદ નથી આવતો
ન મારતા એ બી હવે તડકો જ છે
હમ
હા
કઈ નઈ જોવ મોબાઈલમાં હું જોતી હતી કઈક નવું શીખવા માટે
હા એવું
હા આજકાલ બધું મોબાઈલ માં ઘણું બધું શીખવા મળી જાય છે
હા હાા
હમ
હા એ તમે બરોબર બોલ્યા છે આજકાલ ખુબ મોબાઈલમાં બહુ શીખવા મળી જાય છે ને એમ તો બરોબર બોલે છે તમે
હમ હ ખરેખર નવું નવું કઈક શીખવુંને જાણવું પણ જરૂરી છે આજકાલ
છે ને મોબાઈલમાં જ આવી જાય છે
હા
બરોબર નને-
હમ. તો હું આજે વિચારતી હતી તમારી સાથે કઈક લર્નિંગવી નવી. બલ માટે વાત કરું કે તમને શું ઇન્ટરેસ્ટ છે નવું કઈક શીખવામાં.
નવું કઈ શીખવામાં તો કશું નહીિ હવે તો તમારે ગ્રેજ્યુએશન પૂરું થઇ ગયું છે.
ના હાલ તો હું હાઉસવાઈફ છું.
ઓકે સોરી સોરી.
હમ.
અને કો ખબર નહી હં.
હા, એટલે ઘરે હોય જયારે ફ્રી થઈ ત્યારે કઈક નવું શીખ
હા હા એ મને બી અમારા. ભાઈબંધે કીધું કે આ કર તો ઘરે બેઠા બેઠા એવું થાય છે, એમ એમ થાય છે પછી એ એમને બી કઈ બીજા આલ્યું હતું. પછી એમને એ મ ન શેર મેને મારા ભાઈ બનને શેર કર્યું જે એનામાં છે ને એની ડિમાન્ડ થઈ જાય છે બરોબર ને
આજ કલ આપણેે ઘરે બેઠા મોબાઈલ માંથી કઈક નવું શીખીને જેમકે હું હું હમણાં જ યુટ્યુબમાંથી વિડીયો જોતી હતી કે આ મારે જો આમ સીવાનું મશીન છે, તો એમાંથી મારે કઈ રીતે તેનો અલગ અલગ રીતે યુઝ કરીું બના શ એના હા તો એ મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો જોતી હતી. કે બ્લાઉઝ બનાવવું હોય તો એના માટે કઈ રીતે મારે કટિંગ કરવું ને એ બધું
એ તમે બરોબર બોલ્યા એ મારી માસી છે, ને એમનું બી આ સિલાઈ મશીન તો પછી એ બગડી ગય હતું, તો પછી અમે અમે એવું કર્યું યુટુબ નાખ્યું કે આામને આમ છે તો અને આમ કેમ ક કરવાનું પ પછી એવું ટું પ્યાય્યું પછી એક વખત કર્યું તો પછી ઠીક થઈ ગયું એ મશીન
હા, એટલે આપણને મોબાઈલ માંથી ઘણું બધું જાણવા મળી શકાય છે કઈક વસ્તુનો હા, કઈ પ્રશ્ન હોય તો આપડણે મોબાઈલ દ્વારા તરત જ આપ આપણને અ એનો જવાબ મળી જતો હોય છે હા આજકાલ શીખવા માટે ઘણું બધું છે મોબાઈલ. ફોન દ્વારા
પણ આપણે ખબર નહ કે શું શીખવાનું એવું બરોબર ને.
હા સાચું કીધું.
આપડે બીસરું મને બીજો કોઈ આલે તો અત્યારે હોમ જે કે આવી મળે છે, એનામાંથી.
હા હા પણ ઘણી વાર. જો આપણે મોબાઈલ થ્રુ છે ને એવી કઈ સ્કીિલ પણ શીખી લઈએ છ છે, કે જે આપણને આગળ જતા આવે એ સ્કીલથી આપણે ઘણી બધી કણી કમાણી પણ કરી શકી. ઘરે બેઠા પૈસા કમાઈ શકીએીએ આજકાલ તો અ મોબાઈલ ફોનમાં આપણને જોવા મળે જ છે કે એઆઈ દ્વારા આપડણે ફોટો એડિટિંગ કરીને કે પછી વિડીિયો એડિટિંગ કરીને પણ પૈસા કમાઈ શકીએ છેએ.
એવું મારો એક ભાઈ બન છે ને એક ભાઈબન છે મારો એ જ ટ્રેડિંગ કર્યા કરે દિવસભર
હા.
એ ટ્રેડિંગ કર્યા કરે છે દિવસભર પચો સાઠ હજાર એમ જ ક લે છે હવારમાં ઉઠે છે. હવારમાં નવ વાજે ઉઠે છે ખાલી એક જ ટ્રેડમાં તો દિવસનો ખર્ચ ક નાખે છે.
હા, ના એટલે સારું છે સારી બાબત છે ફોન દ્વારા આપણને ઘણી બધી નવી સ્કીલસ જાણવા મળે છે,
પણ એવું કરે છે તમને ખબર છે કે એ બી શીખે છે, અને બીજાને બી શીખવાડ છે ક્લાસ ચાલુ કરે છે, રાતે નવ તો દસ
હા, સાચું કીધું હત અમે કે મોબાઈલ ફોન દ્વારા આપણે શીખ્યા અને આપણા દ્વારા આપણે બીજાને શીખવાડી શકીએ એટલે એ પણ નવી સ્કીલ ડેવલપ થાય આપણામાં અને આપણેે બીજાને શીખવાડીએે એ સ્કીલ બધી
તો એવું કરી એ શીખી લીધું ક્લાસમાંથી પછી એ એના સોતાના ક્લાસ ચાલુ કરી લીધા કે મેં ટ્રેડર છું આમને આમ શીખવાડીશ આમને આમ ટ્રેડ લઈશ તો તમને જોવાડીશ પછી એ બધા બધા જ ભાઈબન છે ને ત તીન ત ક્લાસ લગાલીઘા
ના સારી બાબત છે આપડે ઘરે એમ જ ટાઈમ પસાર કરવા કરતા કઈક નવું શીખીએ તો આપણને આગળ ભવિષ્યમાં ઘણું બધું
હા તે તો આવશે જ ને આપડું કમાયેલું તો આપડે જ કમાવાનું કોઈ બીજાને થોડી ખાવાનું બરોબર ને
હ બરોબર છે પણ એજ જો આપણેે ટાઈમ પસાર ખાલી ખોટો કરીશું તો એ ટાઈમ વેસ્ટ જ છે ને એના કરતાં આપણે ટાઈમનો સદુ ઉપયોગ કરીને આપણે જો નવી સ્કીલ શીખીશું એમાં થોડોક ટાઈમ આપીશું તો આપણને આગળ ભવિષ્યમાં કામ આવશે એમ
એવું એવું બોલ્યા તમે એક હાચું બોલે છે
હા
હા હવે આપડે કમાઈને મુક શું તો પછી આ આગળ કામ આવશે આપને કોઈ કોઈ દિન કામા આ આવે છે
હા અત્યારે અ આપડે જોઈએ કે છોકરાઓને સ્કૂલે જતા હોય તો પણ નયે નયે આ સ્કૂલમાં પણ નવી નવી સ્કીિલો શીખવાડતા હોય છે જેમ કે કરાટે છે સ્કેટિંગ છે ડ્રોઈંગ છે ઘણું બધું તોઆસ ઈ સ્કૂલ માં પણ શીખવાડતા હોય છે મારું તો માનવું એવું જ છે કે એ બાળકોને ને કે આપણને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય ને એ બધી સ્કીિલો શીખવી જોઈએ આપણે હ અ
હા બરોબર બોલે તમે લોકો
મારા બાળકોને તો ડ્રોઈંગ કરવું ગમે એટલે જાતે સયાઉ સાથે સાથે હું પણ કરું અને બાળકો ને પણ કરાવા લાગુ એ એટલે એ લોકોને ઇન્ટરેસ્ટ પણ આવે અને કંઈક શીખવા પણ મળે
આર્ટિસ્ટ બનવાના છે
હા આગળ જતા કઈક હવે નવી સ્કીલ તો ડેવલપ કરવી પડશે ને
હા
બરાબર બોલ્યા તમે
હમ બાકી તમારે શું કઈ કરવાનું આગળ કઈ વિચાર છે
અમારે તો ભાઈ આર્ટિસ્ટ છે પેન્ટર નું કામ કરે છે.
અચ્છા.
હા એ બ બહું બધું સરસ કરે છે એ પેન્ટિંગનું કામ
બરોબર.
હમ્મ.
કોઈ જોઈએ ભાઈ બંધમાં કોઈ એવું પેઇન્ટિંગનું કામ કરવા માટે કે એક હાથ દિવસ કામ આવી જાય.
તમે થોડુક અવાજ લાઉડલી બોલશો મને એકદમ ધીમો ધીમો અવાજ આવે છે.
પેઇન્ટિંગ કરનારું કાઈ કે આપણે કોઈ કઈ દિવસે કામ આવી જાય છે.
બરોબર.
હા, હા.
ઘણા કોમો એ બિચારા કોમ કરી દે છે આપડી કઈ પેન્ટિગનું કોઈ કામ હોય ને એટલું જેટલું ક્રેક લાગે એવું હોય પછી એ કરી દે છે, વિચાર
ના આપડે પણ જો આપડે કઈક સ્કીલ જાણતા હોય. તો આપણેે એ સ્કીલ નુ અ ઉપયોગ કરીને આપણેે બીજાને પણ શીખવાડી શકીએ નવી સ્કીિલ એનામાં પણ ડેવલપ થાય. તો કેટલી બધી આપણને પણ ખુશી મળે ને એ પણ એના દ્વારા ઘણું બધું શીખી શકે. અને એના ભવિષ્યમાં કામ આવી શકે, તો એ સારી બાબત છે કે આપડણે કંઈક નવું શીખ શીખ્યા છી તો આપડે બીજાને પણ શીખવાડીયે.
એ બોલયા ને
હા.
કારણ કે આપણે શીખશું તો બીજા બી શીખસે આપડું જોઈને.
હ, જેમ કે નવી નવી સ્કેલ દ્વારા આપણામાં પણ આત્મવિશ્વાસ પણ વધે છે, અને કઈક નવું કરવાની મજા જ કઈક અલગ હોય છે. જેમ કે અ અમે લોકો રેસીપી નવી નવી બનાવતા હોય તો બાળકો પણ રાજી ખુશી થી ખાતા હોય, એ લોકોને પસંદ આવે તો અને બીજાને પણ ખવડાવવાનું અમે કોઈ પણ ઘરે ગેસ્ટ આવે તો એમ થાય કે ફટાફટ ચલો કંઈક નવું બનાવી દઈએ. અને રેસીપી થ્રુ આપ આપણે, ઓનલાઈન ક્લાસીસ કરીને પણ આપણે પૈસા પણ કમાવી શકીએ એનો વિડીયો ને ઓડિયો ને બધું મૂકીને.
ચાલસે ચાલો ટાઈમ પર પતિ ગયો.
હા ભલે ત્યારે આવજો.
ઓકે.